હલો
હા હા શું કરો છો ભાઈ
કઈ નહીિ ભાઈ ભાઈ બેઠો તો
એવ એમ
હા તમે શું કરો છો
કઈ નઈિ યાર એક જગ્યા આ હતો ને અમારે એક મિત્ર છે મિત્ર અ ઘેરે આવ્યો હતો આપડે ખબર હ જમવા ગયા તા સાથે બસ એમના હ એમના નાના
એમ અચ્છા ખાલી મળવા જ હશો.
હા મળવા ગયો હતો પણ હમણાં એમને શું તું થોડું યાર ફોન માં લિંક આ હતી એક વોટ્સઅપમાં એ અ લિંક ઉપર ક્લિક કરી તો આખો ફોન હેક થઈ ગયો છે.
અરે હા અત્યાર સ્કેમ બોવ માર્કેટમાં ચાલુ પડ્યો હે.
હા હા. એટલે બધું વોટ્સએપના બધું હેક થઈ ગયું છે. એટલે હું શું કઉ છું એમાંથી કઈ બેંક અકાઉન્ટ ને એ બધું તો હેક ના થાય ને
અરે. માર્કેટમાં સ્કેમવાળાની તો ક્યાં વાત જ કરો છો બેંક એકાઉન્ટને બધું માહિતી એમના જોડે જતી રહેે છે તમે એક કામ કરો. ફોન રીસેટ મારી દો એકદમ અને મતલબ જે વોટ્સઅપમાં લિંક આઈ છે ને એ નંબર ને સાયબર સિક્યુરિટીમાં આપી દો.
સાયબર સિક્યુરિટીમાં બરાબર બરાબર એટલે અમને આ લગભગ આવું બીજી વાર થયું એક વર્ષમાં
અરે એમાં કેવું હોય ખબર કે એરિયા લોકો લિંક મોકલ મોકલ કરે તમને બધાને મોકલતા હોય મતલબ જે એમને લાગે ને કે ભાઈ વેબસાઇટએ નોટિસ કરે કે આપણે વેબસાઇટ ઓપન કરીએ જનરલી કઈ રીતે યુઝ કરીએ હાલતુ ફાલતુ એ ક્લિક કરીએ લિંક ઉપર જે એમને લાગે ને કે આ યુઝર હા એવી રીતે યુઝ કરે છે.
હમ હમ.
તો એ લોકોને આઈડિયા શું આવી રીતે લિંક મૂકે એટલે આ આપડે કેવું હોય કે કોકે મોકલી હશે કઈક ન્યુઝ બુસ આવી હશે. એટલે આપડે જનરલી ઓપન કરવી હોય પણ જેવું જ ઓપન કરીએ ને એવો જ આપ આપડો બધો ડેટા એમના જોડે જતો રહે.
બરાબર બરાબર એટલે આમને કેવું થ્યું ખબર એમના ઓફિસ ના કલિક હશે ને એમના નંબર પરથી આ લિંક આ હતી ને એમ હતું કે આમાં કઈક આપડા જુના ફોટા છે. એટલે એમને એવું કે આ તું પાછા પેલામાં જ હતા એટલે કોમ્પ્યુટર લાઈન ની જોબ કરે છે એટલે એમને એવું કે કઈક નવું લિંક બિનક જનરેટ કરીન મોકલી હશે ફોટા માટે એટલે આમને બિચારાએ ક્લિક કરી એમાં બધો ફોન પાંચ મિનિટમાં તો બધો હેક થઈ ગયું બધું ફોટો ના ખુલે. અને બધું ફોન જાતે ચાલુ થઇ જાયને બંધ થઇ જાય એવું થવા માંડ
હા એટલે હવે કેવું હોય કે તમને કોઈક અજાણ્યું વ્યક્તિ લિંક મૂકે ને તો તમે કદાચ ના બી ઓપન કરો. પણ તમને હવે હું જ લિંક મોકલું ને તો તમે એકવાર વિચારો કે આ ભાઈ તો થોડી મારી સાથે ફ્રોડ કરશે એટલે સ્કેમરોએ આ નંબર ટ્રિક લાયી કે એમના રિલેટિવ નું ફોન હેક કરી દો. અને એમના વોટ્સઅપ કા તો ફેસબુક કા ઇન્સ્ટાગ્રામ લિંક મૂકો. કે જેથી કરીને એ ઓપન કરે સો ટકા. એના માટે આવું એમને એક જાલ બિછાવી
બરાબર બરાબર એટલે આવ બોવ થાય છે નય આજકાલ?
અરે આ તો તમે આવો કીધો પણ બીજા બી ઘણા બધા સ્કેમ ઉપડી જેમ કે ઓટીપી સ્કેમ છે કે તમારૂ
હા એટલે એ કેવું હોય કે તમને એમ કે કે તમારું કેવાયસી બાકી છે આ બેંક નું એટલે તમારે ઓટીપી આપવાનું થશે.
હ હ બરાબર બરાબર
આપડા જેવા નવ જવાન તો શું એવુ મગજ દોડાવે કે ભાઈ કેવાયસી તો ફોનમાં ન થાય ડોક્યુમેન્ટ જમા કરાવું પડે પણ જે બુજુર્ગ લોકો હોય એમને એવું કે ભાઈ લાઈન ક્યાં બેંક ના ધક્કા ખાઈએ ઓટી આપી વાત પતાય એટલે એટલે એમના સાથે આ સ્કેમ થઈ જ તો હોય છે, જનરલી
હા એ તો નોટિસ કર્યું મેં કીધું આ નાની ઉંમર ના છોકરા જોડે નઈ થતુ આ બઉ થોડી ઉંમરલાયક લોકો હોય ને એમની સાથે જ આવા સ્કેમ થાય છે બઉ.
હા એ જ. પછી એક બીજો બી બેેેંક લોન સ્કેમ છે. તેમાં શું કરે એ લોકો એમ તમને બતાવે કે અમે ઝડપી લોન આ અને ઝડ પી લોન તો આપે કઈ નહી પણ એ બાને તમારો ડેટા ચોરી કરી લ્યે
બરાબર બરાબર હા પછી કઈક નવો સ્ટેપ ભી આવો છે ને કે ધારોકે હું તમારી જોડે પૈસા માગતું હોય ધારો કે મારો ફ્રેન્ડ મારી જોડે પૈસા માગે છે.
હા.
સોરી. હા એવું જ છે જો મારો મારો ફ્રેન્ડ તમા મારો ફ્રેન્ડ મારી જોડે પૈસા માગે છે ને તમને ફોન કરીને હું પેલો હેકર તમને ફોન કરે
હા. આ સ્કેમ નું તો હજુ મેં કઈ સાંભળ્યું નથી.
એટલે સાંભળો ને કે હેકર તમને ફોન કર કે મને હા ભાઈ એ કીધું છે કે તમને હું પન આ પૈસા આપવાના છે. અરે શું કેવાય કશુંક છે ઓટીપી આવે હા કીધું છે મને કે હા તમને તમારી પાસે ત્યાં લેવાનું છે, એટલે તમને ફોન કરશે એરયા એ એટલે તમે હા પાાડી દેજો એમ. પછી તમારોને મારો ફોન ચાલતો હોને વચ્ચે પેલા હેકર નો જે તીજો ફોન આવે ને એ આઈ જાય આપડે તમારા ઉપર.
હા એતો છે.
અને એમાં અને એ ફોન પાછો કોઈ એમ એ વ્યક્તિ નું નામ લે કે જેના પાસે પૈસા લેતા એનો પણ એવું નહિ હોતું. એ અ પેલો ઓટીપી માટેનો ફોન હોય છે, એમ કે તમે એવું હોય તો કોન્ફરન્સ મા લઈ લો બરોબર.
હા.
અને કોન્ફરન્સ માં લાવવા એટલી વાર તો પેલો ઓટીપી બોલી જાય એટલે પછી ઓટીપી આયા ના ખી દે બરોબર ને પછી જે પૈસા હોય ઉડી જાય ઉડી જાય
અરે માર્કેટ માં તો અત્યારે કેટલા નવા નવા રોજ નવા નવા સ્કેમો આવતા હોય છે, એક પેલો બી સ્કેમ છે કે કોઈ વ્યક્તિ તમને ઈમેજ મૂકે છે.
હમ હ
પિક્ચર તમે એ પિક્ચર ડાઉનલોડ કરો ને તો તમારા અંદર વાયરસ આઈ જાય અને એ વાયરસ થી તમારો ડેટા એમના જોડે પોહકી જાય છે.
બરાબર.
હ.
પછી આ આયબ સ્કેમ છે ને હમણાં જ મારા ઉપર આપ બી થયું હતું. અમારી ઉપર એક કાકા રહે છે. હ એમને મને વેડિંગ ઇન્વિટેશન મોકલ્યું હવે એના બે બે નાના છોકરા છે. એમને કઈ ભાઈ નથી કોઈ છે જ નહીિ તો એમના લગ્ન કોના હશે. તે મને ખબર પડી લાઈટ લાઈટ એટલે પછી મેં પીડીએફ ડાઉનલોડ ના કરી ડોટ એપી કે લખેલું હતું પાછું.
હાને એપીકે એટલે એપ્લિકેશન થાય બટ કેવું હોય કે તમારે એપ્લિકેશન કોડમાં ડાઉનલોડ કરી નાખે એ લોકો ને પછી ડેટા ચોરી કર્યા જાય. પછી જેમ કે તમે કોઈ બી બેંક ન પાસબુક કે ઓટીપી કે આ ઓટીપી ક્યા બેંક નો પાસવર્ડ સેવ કરો ને એટલે એ લોકો જે તે ટાઈમે પૈસા ઉપાડી દે તમા બેંકમાંથી.
બરાબર બરાબર હ અને પછી એવું બી છે કે આવું શું કેવાય હું તમારે કોઈ બી કેમ ને હોય તો ને તમે એનો ભોગ બનો ને તો તમારૂ ઓગણીસ ત્રીસ પર ફોન કરી દેવાનું તું તરત જે ઘટના તમારી જોડે થઈ હોય ન.
હા.
એ બધી એ નંબર પર ફોન કરીને તમારે એમને બધું એક્સપ્લેન કરી દેવાનું એ સાયબર સિક્યુરિટી હેલ્પ એલે નમ્બર જ છે આજે પોલીસ નો ખબર સો છે ને એ બધું
હા.
એ અમારા સાયબર સિક્યુરિટી માટેનો જ ફોન છે. અને આના જો તમે પછી આના કઈક થયું હોય તમારા જોડે આના સકેમ તો તમારે પછી ક્યારે તમારું જે ફોન પે હોય, ગૂગલ પે હોય એનો પાસવોર્ડ નાખતો ને તો પહેલી વાર ક્યારે હાચું નહી નાખવાનું. એવું બધા કે છે કે એવું બધા કે મને બી ખબર છે પહેલી વાર સાચું નહી નાખવાનું પછી બીજી વાર સાચો નાખવા. કારણ કે પહેલી વાર સાચો નાખવા તો એમ એમની અંદર જતું રહે છે બધું.
હા એ તો મને ખબર છે એ તો મેં સાંભળ્યું. બીજો ભી એક ઓનલાઈન શોપિંગ વાળો ફ્રોડ સાંભળ્યો છે.
ના ના ભાઈ એ નહી સાંભળ.
નકલી વેબસાાઈટ માંથી લોકો ઓખલા ખબર ફેસબુક માં એડ આવતી હોય ઇન્સ્ટાગ્રામમાં એડતી હવે કે ભાઈ આ વસ્તુ લઈ લો પંદર હજાર ની વસ્તુ છે તમને બે હજાર માં આપો.
ના ના એવું પંદર હજાર ની વસ્તુ બે હાજાર માં થોડી કોઈ આ ભાઈ આપડે બી સમજવું જોઈએ ક્યાં જો કઈક છેયા જો.
એજ છે ને એજ વસ્તુ છે ભાઈ લોકો કેમ છેતરાય છે. જો એક તો અજ્ઞાતા કારણે વધારે વિશ્વાસ કરવાના કારણે અને મેન મુદ્દો છે ને લોભ ના કારણે.
હા એજ એજ.
બાકી તમે મગજથી વિચારો ને તો કોઈનામાં એટલી હિંમત નથી કે તમને છેતરી જાય.
એજ ને ભાઈ આજકાલ આ બધું છું મજૂરી કઈ કરવી ના પડે અને બધા લોકોમાં એલું એટલું બધું નોલેજ છે ને એ લોકો અંદર જે અત્યારે મોટી ઉંમર ના છે. અને આ બધા વગર મહેનતે એમની બિચારાની મહેનત વાળી કમાણી લઈને જ તા રહે છે.
એજ ને પછી પેલી વિમાન વાળી કે એમ સાંભળી છે?
હા સાંભળે સાંભળે એમાં તો ટીમાં એવું હોય છે કે થોડી વાર આપણને જીતાડે પેલા સ્ટાર્ટિંગમાં એટલે આપણને શું તું લાગે કે આમાં તો બઉુ પૈસા આવે છે નામ છે તેમ છે.
તો પછી એટલે તમે સો નાખો ને તો
સા
હા
પછી આપડા પૈસા જવાનું ચાલુ થાય એટલે પછી ઉઊભા જ ના રે એમ
હા, એ તમે સો રૂપિયા નાખો ને તો પેલા તમને ચારસો તો વિડ્રો કરવા દે એ લોકો
હમ. હમ
અને ચારસો માંથી પછી તમાર કેવો લોભ જાગે કે ચારસો જીત્યો, ગઈ ચાર હજાર ના ભુલાય ચાળસ હજ્યા નાખું પણ પછી તો ગમે તે કરો તમે જીત્યા બી હશો. ને તો બી એ લોકો તમને વિડ્રો નહી કરવા છે બેંક અઉન્ટમાં આવવા નહીિ દે
બરાબર- બરાબર. ચલો વાંધો નહી હ, સ્ કેમ તો થતા રહેશે પણ તમે યાર ગમે ત થાય ગમે તે ફોન આવો કોઈને ઓટીપી નાતા
ના ના વાત સાચી હું તું જાળવીશ તમે બી જાળવીજો ચલો પછી મળી જાય.
હા, લિંક બિંકવા કઈ એપી કે વાળું ડોટ એપી વાળું બી ડાઉનલોડ ના કરતા
હા ચાલો વાંધો નહીં. હો
વાંધો નહી. મળીએ મળીએે હા